નમસ્કાર
હા જય શ્રી કૃષ્ણ બેેન આજે આપડે ગુજરાતી વાનગીઓ અને ખા
ના
હલો તમને મારો
હા બિન તમારો અવાજ આવે છે હા આવે છે હા આવે છે. પણ થોડો કપાઈ ને આવે છે.
હા તો આજે આપણે થોડીક ગુજરાતી ખાવાનું અને વાનગીઓ વિશે વાતો કરીશ.
એ હ
ગુજરાતી ખાણું એ તેના અનોખા સ્વાદ માટે પ્રખ્યાત છે. જેમ કે દાળ ભાત શાક રોટલી ઉપરાંત ફરસાણ મીઠાઈ ખુબ જ પ્રખ્યાત છે. અને ગુજરાતીની પરંપરાગત વાનગીઓનોો આનંદ માણવો એ મુખ્ય એના સ્થળો તેની જગ્યાએ બહુ જ મજા આવે છે.
હમ
તમારું શું કેવું છે.
હા સાચી વાત છે બેન ગુજરાતી ખાવાની વાનગીઓનો સ્વાદ અને આરોગ્ય નો ઉત્તમ મેળ છે. અહીં લોકપ્રિય પરંપરાગત વાનગીઓ અને નાસ્તાઓ બનાવવામાં આવે છે. દાલ ઢોકરીી તો દાલ ઢોકી છે એવી વાનગી છે. કે જે વાનગીમાં પણ ચાલી જાય છે અને જમવામાં પણ ચાલી જાય છે. કહેવાય તો ખાલી ડાળસ અને ઢોકળી પણ એ ગુજરાતીની તો મેન આઈટમ કહેવાય. જેમ કહીએ તો કે ઢોકળા ઢોકળા પણ ઝટપટ બને જાય અને ફટાફટ બધાને ભાવે નાસ્તામાં પણ ચાલી જાય. અને જમવામાં પણ ચાલી જાય શું વાત છે, ડો ગુજરાતી જમવાની અને વાનગીઓની વાત કરીએ. તેનું આપણે બધી જ વાતો સાઈડમાં મૂકી દઈએ વાનગીઓ અને આ પણને તરત જ એની બધી વાનગીઓ યાદ આવવા લાગી જાય. અને બધાથી મેન ગુજરાતીમાં ઊંધિયું ઊંધિયુ ને થોડી ના ભૂલી જવાય ગુજરાતીઓ એ સાચી વાત ને બેન?
હા તમારી વાત બરાબર છે. અહિયાંની મુખ્ય વાનગીઓ અને ફરસાણની વાત કરીએ. તો ઢોકળા, ખમ્મણ, ડાળ ઢોકળી, ગુજરાતી કઢી ઊંધિયું, હાંડવો. તીખો ખાટો લોટ ચણાનો જેમાં એ લોકો ઝડપથી અ ગોટા બનાવે છે. પછી મીઠાઈઓમાં સુખડી, દૂધપાક, મોહનથાળ જાતભાતની મીઠાઈઓ અહીંયા અઢળક જાતની વાનગીઓ છે. ગુજરાત એક એવું રાજ્ય છે, કે જેની ગલીએ ગલીએ તમને અનોખા સ્વાદ જોવા મળે છે. જેમ કે ઢોકળા અને ખમણની વાત કરીએ તો એ ચણામાંથી બનતો એક એવો ખુબ જ હળવો અને સ્વાદિષ્ટ નાસ્તો છે. કે જે આપણને નાસ્તામાં ચાલે છે, અને જમવામાં પણ ચાલે છે, દાળ ઢો કળી એ તુવરની ડાળ અને ઘઉંની લોટની ઢોકળીઓ સાથે એક ઉત્તમ અને પૌષ્ટિક મિશ્રણ છે, અને ગુજરાત તી કઢી ની વાત કરીએ તો અ શિયાળામાં અને ચોમાસામાં ઠંડી વધારે લાગે કે વરસાદ વધુ પડે ગુજરાતીઓના ઘરમાં દાળ ઢોકળી છે, ખીચડી છે. બધું જ હોય છે, અને હાંડવાની તો શું વાત કરીએ કારણ કે અ
શનિવાર હોય એટલે મમ્મી લો ડબ્બામાં શુક્રવારે જ ડાળ પલારીએ કે કાલે વાત કરીએ. તો એ શિયાળાની ઋતુમાં બનતું એક ખૂબ જ લોકપ્રિય એવી ડીશ છે, કે જેમાં વિવિધ પ્રકારના શાકભાજીઓ હોય છે. અને અનેક જાતના મસાલાઓ હોય છે. અને તે માટલામાં બનાવવાથી એનો સ્વાદ અનેરો આવી જાય છે. અને આપણે મીઠાઈઓની વાત કરીએ તો સુખડી છે. પછી દૂધપાક છે, મોહનથાળ છે, સુખડીમાં જુઓ ઘી આ વે ગોળ આવે ઘઉંનો લો ટ આવે આપણા શરીર માટે પૌષ્ટિક છે. એટલે આવી મીઠાઈઓ આપણે ખાઈએ તો આપણું શરીર પણ સારું રહે છે. મોહન થાળ છે, કે જેમાં ચણાનો લોટ આવે ઘી આવે ખાંડની ચાસણી આવે અને આ જે મીઠાઈ છે, મોહનથાળ તે ઉત્સવો જેટલા પણ ઉત્સવો આવે છે, તેમાં સૌથી પ્રિય મીઠાઈ છે. એવું કહી શકાય છે, અને તમારી સુરત ની વાતો કરો સુરતની વાત તો કરો સૌથી વધારે ખાણી પીણી તો સુરની જ છે.
હમ
હા એ પણ ગુજરાતી ગુજરાતી ધૂઘરા જોઈને વો ગુજરાતી લોચો જોઈ લેવ અને ખાંડવી ખાંડવીને કેમ ભૂલી જવાય બેસન અને છાસ માંથી બનતી પાતળી અને મોમા મૂકતા જ ઓગળી જાય તેવી વાનગી. પાત્રા અરે પાત્રા તો અળસીવી ના પાંદ અંત પર ચણા નો લોટ મિશ્રણ લગાવી ને. બાફીને વઘારવામાં આવતી વાનગી છે. થેપલા, થેપલા તો ગુજરાતીઓની શાન છે, થેપલા વગર તો ઈ લોકો બારે ફરવા પણ ન હતા. થેપલા ના હોય, તો એમને બે દિવસ પણ ન ચાલે. થેપલા તો અઠવાડિયામાં ત્રણ વખત ગુજરાતી ના ઘરે બને જ છે. અને. ગુજરાતી લોકો જયારે ઠંડુ ખાય છે, ત્યારે બધાના ઘરે ઠેપલા. બધા ના ઘરે મીઠાઈ. અરે, થેપલા તો એમના જાનમાં વસે છે! ગુજરાતીઓના. કઈ પણ બનાવાનું મન ના થાય. તો ચાલે કે થેપલા બનાવી નાખીએ, એવું વિચારે છે ગુજરાતીઓ. અને થેપલા પણ કેટલા હેલ્ધી અને પૌષ્ટિક છે.
હા, થેટલા ગુજરાતી કશે બહિહાર ગામ જાય, અથવા તો પિકનિક જાય. કશે ફરવા જાય, એમનો ડબ્બો ખોલો, તો કાંઈ નહીં તો થેપલા, ઢોકળ ને ખમણ તો. નીકડે, નીકળે ને, નીકળે જ. એટલે એ લોકો એ નામ પાડ્યું છે કે, ગુજરાતીઓનું લાયસન્સ એટલે થેપલા અને અન્ય એની વિશેષતાઓ જોઈએ તો, ગુજરાતી. ભોજન ની ખાસિયત એ છે કે, તેના શાક, દાળ. એ બધામાં થોડી માત્રામાં ખાંડ અને ગોળનો ઉપયોગ કરતા હોય છે, જેથી એમને એવું કહેવાય છે કે એ લોકો મિસ્ટન ગળિયું વધારે પસંદ કરે છે, અને એ લોકોને જમવામાં શિયાળો, ઉનાળો હોય કે ચોમાસ હોય. એમને છાશ તો જોવે, જોવે ને જોવે જ, અને અથાણું, પાપડ આ તો એ લોકો માટે સામાન્ય વાત છે. કે આવું તો અમને ભોજન ની શરૂઆતમાં જોએ છે. પાપડ છે, પછી સલાડ છે, આ બધી બે ચાર વસ્તુઓ તો ખાલી અથાણું છે, ખાટું અથાણું છે, મરચાં છે, આ બધા વસ્તુ, એમનું ભોજન ખાલી સ્ટાર્ટ કરવાની વસ્તુઓ છે, અને તમે ધારો કે, એમનું ભોજન જ કેટલું પ્રખ્યાત છે.
સાચી વાત છે બેન. ગુજરાતીઓ માટે તો બધું જ ખાવાનું એક નંબર હોય છે. હવે આજના જમાનામાં બાર ના દેશમાં લોકો જઈને. ગુજરાતી સ્વાદ નું બધું વેચવા માંડયા છે. બહારના દેશમાં પણ ગુજરાતી નું હજી પણ ચાલે છે. આપડી ગુજરાતની આ આપડી શાન કહેવાય. ગુજરાતી ખાવાનું અને ગુજરાતી વાનગી. વિદેશમાં અને. સ્વદેશમાં બંને જગ્યાએ ચાલે છે, ઘરમાં તો ઘરમાં. અને વિદેશમાં તો, વિદેશના ઘરમાં પણ. ગુજરાતી ખાંડ તો બને છે, અને બને જ છે. અને એ પણ વાનગીઓ પણ એટલી મસ્ત મસ્ત એ લોકો યુટ્યુબ પર આપડા ગુજરાતી બેનો જે વિડીયો પોસ્ટ કરે છે. એમાંથી જોઈ જોઈને પણ, એ લોકો ગુજરાતી સ્વાદનો અનુભવ કરે છે.
હા, કારણ કે હમણાં ઘર ગૃહસ્થથીઓ છે. કે જેઓ ઘરે બેહીને માત્ર પોતાની કળા અને આવડતને ઘરમાં જ નથી રાખતી. પરંતુ એ લોકો આજના જમાનાના ફોન યુઝ કરે છે. જેથી તે લોકો એ નવી-નવી રેસીપીઓ અપલોડ કરે છે. અને હવે નવી પેઢી જેમ કે યુવાન અવસ્થાની બધી જ દીકરીઓ ફોન વધારે યુઝ કરે છે તો એ લોકો ફોન માંથી નવી નવી વાનગીઓ સર્ચ કરે છે અને ઘરમાં મમ્મી પપ્પા ને અને કરવા માટે જાત ભાત ની વાનગીઓ બનાવે છે. કોઈ વાર હા એકાદ બે વસ્તુ બગડી પણ જતી હશે ઢોકળા ફૂલતા પણ ના હોય. પણ એજ વસ્તુ ધીમે ધીમે એ લોકો શીખીને એકદમ પરફેક્ટ બની જતા હોય છે. અને તમે માનશો નહી અમારા વલસાડમાં તો
અમારા વલસાડમાં તો બે બેનો હતા અને એમણે પોતાની એક વસ્તુમાં એટલી કળાકારી મેળવી લીધી કે એમણે એક મોટી દુકાન ખોલી દીધી અને એ બંને બહેનો હમણાં
વડાપાવ અને ભજીયા ને એવું વેચે છે અહીંના લોકો વડાપાવ કરતા એમના મરચા ના ભજીયા વધારે ખાવા આવે છે બોલો
સાચી વાત છે બેન અને ગુજરાતીમાં તો કહેવત છે ને જેની માને રોટલા અને લાપસી આવડે એની છોકરીને જ આવડે. અને એને શીખડવા ન પડે લાપસી અને બાજરીનો રોટલો બાજરીનો રોટલો ખાવા માટે લોકો શું શું કરે છે. પડી ગુજરાતીની હાથમાં જ કળા છે. ગુજરાતીના ઘરે જ બાજરીનો રોટલો અને ઘી ગોળ મળશે. અને લાપસી લાપસી તો કઈક વાત જ છે. શુભ પ્રસંગ થયો નથી ગુજરાતી ના ઘરે અને વાનગી માં એક જ પહેલું વાનગી અને મીઠાણ તો લાપસી. બધી મીઠાઈ પાછી પાડી દે લાપસી ઈ ગુજરાતીનું ઘર. સાચી વાત ને બેન
આઠમ આવે અમારા ઘરે બે આઠમે લાપસી બને બને ને બને જ. અને એની સાથે પણ મમ્મીના હાથની તીખી તીખી ડાળ અને ભાત મળી જાય તો બીજું કઈ જ ના જોવે.
સાચી વાત છે ગુજરાતીઓને ખાવામાં તો મને લાગે છે. માં અન્નપૂર્ણા સાક્ષાત એમના ઘરે આવી જાય છે. ગુજરાતીઓને વાનગીઓ બનાવીએ તો આપણે બધું જ ભૂલી જઈએ બધું ખાણું પીણું એક તરફ અને ગુજરાતી વાનગી એક તરફ સાચી વાત ને
હા મને તમારી સાથે વાત કરીને ખુબ સારું લાગ્યું કારણ કે હું પણ એક ગુજરાતી જ છું. અને મને ગર્વ છે કે હું ગુજરાતમાં જન્મ લીધો અને આવું સ્વાદિષ્ટ ભોજન ખાઉં છું.
સાચી વાત છે જય શ્રી કૃષ્ણ.